અવાજ આવે છે ને.
હા આવે છે, તો આજે આપડે વૃક્ષ વૃક્ષારોપણ નું મહત્વ શું છે. એના વિશે વાત કરીએ બરોબર.
ઓ આપડે એના વિશે વાત કરીએ, હવે.
તમે જણાવો કે આપણા જીવનમાં વૃક્ષો કેમ મહત્વના છે.
અત્યારે તો આપણે બધા જ આપણેે ઓક્સિજન ને બધું જોઈતું હોય તો છાંયડો પણ આપણે જોઈતો હોઈ ગરમીનું પ્રમાણ એટલું બધું વધતું હોય છે ને, તો અને ફળો ભા આપડે ક્યાંક ખાવા માટે ફળને એ બધું પણ વધારે આપડા જીવનમાં ઉપયોગી હોય, ઓક્સિજ જેટલા વાયેલા હશે, તેટલું આપડે જ ફાયદો છે.
હા એ વાત તો તમારી સાચી છે, કે જેટલું આપડે વૃક્ષો વાવીશું એટલું આપણા માટે ફાયદા કારક છે. અને બીજું કે જેટલું આપડે હવે શહેરી વિસ્તારોમાં એમાં વૃક્ષો ઓછા થતા જાય છે. રોડ રસ્તાઓ બની જાય છે, વૃક્ષો કપાઈ કપાઈ. તો એના વિશે તમારું શું કેવું છે?
હા એવુ, કેવી રીત આ વાત તમારી સાચી છે, પણ એનામાં એવું જ કરી શકાય કે એ બધા જેમ આવતા હોય ને નોકશો તેની, બંને બાજુ વધારેને પાંચ પાંચ મીટર ના અંદર જો વૃક્ષો એક વાવામાં આવે ને તો થોડું વૃક્ષોનું પ્રમાણ વધી શકે. અને શહેરની અંદર પણ હવે આપણને શહેરની અંદર જઈ ને તો આપડે ઓક્સિજન લેવાવામાં તકલીફ પડતી હોય છે. અને ગામડાની અંદર આવેલ ગામડાની અંદર આખું વાતાવરણ આખું અલગ હોય છે. આમ બધું પણ કરવાની જરૂર છે. જો થોડા ઘણા વૃક્ષો વધારે વાવશે શહેરની અંદર તો શહેરનું વાતાવરણ પણ સારું થઈ જશે.
સવા પાંચ, જેનાથી હે ન પ્રદુષણ એ બધું આમ થઈ ગ્યું તું અજુતો આ વૃક્ષો બધું શોષી લે પ્રદુષણને એવું બધું બને ત્યાં સુધી.
હા, હા, એવું પણ થતું હોય છે અત્યારે સાંભળ્યું છે. કે જે મોટા મોટા જે શહેરો છે એની અંદર પ્રદુષણ એટલું બધું થઈ ગયું છે ને, તો શું કરે કે ક્યાય જય ગર મીન જેવું સિઝન હોય કે, શિયાળો હોય. કે બેન ઝાડની ઉપર પાણી નાખતા હોય. જેથી કરીને આપણે ઓક્સિજન લેવલ સારું એવું રહે અને. એજી બધી તકલીફ પણ ઓછી થાય અને અત્યારે આપણે- અત્યારે આપણે સાંભળીએ છીએ. ઉનાળાના વરસાદને બધું આવતું નથી, બરાબર? તો તેનામા છે ને કારણ આજ છે જો માથાના વૃક્ષોમાં આવેલા હોય ને તો આપણે
હ
કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, વૃક્ષો હવામાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. અને- આપણ મતલબ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડે છે, તો એને આ પદૂષણ આપણ ઘટે અને આપણને મતલબ, વાતાવરણ સારું એવું મળી રહેે.
હા, એ વાત તો તમારી સાચી જ છે કે જેટલા વૃક્ષો આપણે વધારે વાવીએ એટલા વાતાવરણમાં ઘણો ફેરફાર આપણને જોવા મળે. તો એ આપણો એક વૃક્ષો વાવાનો મુખ્ય ફાયદો એ પણ છે કે આપણે આપણી અવાજ શુદ્ધ કરી શકીએ, બરોબર ને.
હા, એ તો વાત તમારી સાચી છે. બધાને પાણી સંકટ વધતું જાય છે કે, જેમ પીવાનું પાણી છે. એનું તમારનું ઓછું થતું જાય છે અને એના કારણ બધાની તકલીફ પણ પડતી હતી.
ગામડાની અંદર ત્યા એવા કેટલા વિસ્તારો છે, ત્યાં પીવાનું પાણી પણ નથી આવતું. એના પાછાના કારણો આજ છે કે જે વૃક્ષોનું જે હમણા ઓછું થતું જાય છે, એને કેમ વરસાદ આવતો નથી. વાતાવરણ અનુકૂળ નથી થતું, એના કારણે અત્યારે તમે સાંભળ્યું જશે ને કે અમુક ઉનાળામાં અ વરસાદ આવતો હોય છે અને શિયાળામાં પણ વરસાદ આવતો હોય છે, એટલે આખું વાતાવરણ બદલાઈ ગયું છે બધું.
હા, એ વાત તો તમારી સાચી. આખું વાતાવરણ જ બદલાઈ ગયું છે અને તમે જે કીધું ને કે વૃક્ષો હવા શુદ્ધ કરવામાં મદદ કરે છે, તો એ કેવી રીતે કરતા હશે? આમ
પણ અત્યારે તો એવું પણ થઈ ગયું છે ને કે વક્ષો ઓછા થઈ ગયા છે ને પ્રદુષણને બધું પ્રમાણમાં વધી ગયું ગરમીનું પ્રમાણ એના કારણે. માથું જાય છે અને એના કારણે તમે ગીત સાંભળવા પડશે. દુષકાળ જે પરિસ્થિતિ પણ આવતી હોય છે. અને આ બધી બિલ્ડિંગો એટલી બધી બનતી જાય છે. અને કંઈ જમીનનું ધવાણ પણ થતું જાય છે. આ બધી સમસ્યાઓ પણ બ શું અગર આજથી જ જવાની છે, ભાવિષ્યમાં પણ?
હા, અને બીજું એવું પણ મેં સાંભળ્યું છે કે લોકો પણ પાછું શું છે કે વૃક્ષો વાવવા જોઈએ, બરોબર. તેના માટે આપડે પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, તો એ.
હા.
દિવસે લોકો બધું કરશે, બરોબર. પરંતુ બીજા દિવસે એ વૃક્ષના પાણી પર વાવતા નથી, તો પછી એ વાવેલું કોઈ ફાયદો. એના કારણે
હા, એ તો વાત તમારી સાચી કે બધા. પાંચસો ઝાડ વાવે, પાંચસો ઝાડ ની સાચવતા નથી. પછી એવું પણ નથી કરતા. અત્યારે મેં એવું સાંભળ્યું છે કે અમારી આજુબાજુ. અમુક નર્સરીને એવું ચાલે છે, તો એમાં શું કરે લોકો? કે તાવીરી પૈસાવાળા હોય ન આપડે તરત પૈસાવાળા એને લખાયું હોય કે ભઈ સો હ મારા નામથી તો લોકો શું મળતા હોય એ સો નામ લખાઈ દે અને એના આગળ પૈસા આપી દે. એજ સવાય સવારે ઝાડ છે બધી મતલબ પચ્ચીસ વરસ હોય કે છ વરસ કે દસ વરસ એવી રીતે લખાવે અને પછી કે એ કાઈ પણ થાય સો હજારનું એનો ખર્ચો હું આપીશ. આવું પણ આયોજન કરતાં હોય છે લોકો કેટલીક જગ્યા પર ચાલુય છે આ બધું. અને જો ઝાડ એકદમ બળી જાય કે કોઈ પણ કારણથી ને નાશ પામે તો એરા ખર્ચામાંથી ફરીથી એને ઉગાડી દે અને મોટું કરે. આવું પણ લોકો કરતાં હોય છે હવે બધું થઈ ગયું કારણ કે આવી બધી બ સ્થિતિ આવી છે ને એના કારણે આવું બધું પણ લોકો કરતાં હોય છે.
હા એ વાત તો સાચી જ છે અને પાછું એ બધું તો ઠીક પરંતુ જે આ શહેરોમાં ને એમાં જે વૃક્ષો ઓછા થઈ ગયા છે ને કપાતા જ જાય છે વધારે ને વધારે. તો એના માટે આપડે એમ કરી શકીએ કે જો શાળાઓમાં, કોલેજોમાં આપણે જાગૃતતા ફેલાવીએ વૃક્ષો વાવવા માટેની વૃક્ષોની કાળજી કરવા માટેની. તો આપણે વૃક્ષો વાવવામાં વધારે મદ મદદરૂપ થઈ શકે અને નવા જે વિદ્યાર્થીઓ શીખતા હોય તો એ પણ એમનામાં પણ એક સારી ટેવ પડે કે વૃ ક્ષો વાવવા જોઈએ અને એનું જતન કરવું જોઈએ શું કેવું આના વિશે તમારે?
હ એ તો વાત સાચી જ છે ને જો વધારે માહિતી તી પહોંચશે ને બધાના જોડે તો આ ભવિષ્યમાં આગળ જતા એજ ફાયદો થવાનું કારણ કે બાળકો જેમ મોટા થશે એમ એમને સમજ બાળકને ઘેરેથી સમજાવેલું હશે ને કે નકસોના ફાયદા આ છે આ છે બાળકો પણ એ એના મ ભવિષ્યમાં ગઈ વિચારશે આગળ વઘારે તો વધારે જીમ બવ વૃક્ષો કેટલાનું ઘર પણ હોય છે. પશુ પક્ષીઓ છે તેમના માટે રહેેવાનું એવી સારું એવું તે જ જગ્યા કહેવાય. અને એ જગ્યાએને એ ઓછી થતી જાય છે એટલે એ પણ આપડે એમના માટે પણ આપણે વિચારવું જોઈએ.
હા અને બીજું કે આજના પ્રમાણમાં જે પ્લાસ્ટિક પ્રદૂષણને બધું વધી રહ્યું છે તો એ વૃક્ષોને કેટલું બધું કેટલું નુકસાન કરતું હશે.
હા એ તો કરતું જ હશે અતાર શું થાય ઝ જમીનની અંદર જેમ પ્લાસ્ટિક જતું રહે છે એ પ્લાસ્ટિક વર્ષો સ સુધી એ એમને એમ રે છે તો અત્યાર મે સાંભળ્યું તું ને કે એક વાર અમે હેન હ છોડ લાયા હતા. અને એરુ છોડ અંદર વાયું ને અમે તો એન પ્લાસ્ટિક સાથે જ મોકી દીધું પ્લા પ્લાસ્ટિકને એ છોડ વધતું જ નતુ એમને એમ જ રહ્યું અને પ્લાસ્ટિક કાઢી નાખ્યું. તો તાર અત્યારે મોટું થઈ ગયું પ્લાસ્ટિક જાડને પણ એટલું જ અસર કરે છે. જેટલું પર્યાવરણ બધાને અસર કર પણ પ્લાસ્ટિક નો ઉપયોગ થોડો ઓછો કરવાની જરૂરત છે.
તો સા છે.
તમારો અવાજ કપાય છે. હલો. દરેક વ્યક્તિ વૃક્ષો વાવવા જ જોઈ મારા ખ્યાલથી. વા અને એ હરિયાળ પર્યાવરણ હશે. વ્યક્તિ યોગ્ય. જવાબદારીઓ જ છે. આ બધી જવાબદારી બધી પરી કરવાની જરૂર છે.
હા એ વાત તો તમારી સાચી જ છે દરેક વ્યક્તિની જવાબદારી છે. આ તો પૂરી કરવું એ અને આપડે એને નિભાવવી પણ જોઈએ ઘણા લોકો પોતાની જવાબદારી નિભાવતા નથી અને વૃક્ષોનું જતન પણ કરતા નથી.
હા એ વાત તમારી સાચી છે એ બધું કરતા નથી. વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને જે ગેરકાયદેસર વૃક્ષો અપાય છે ને એને મમાં અટકાવવા જોઈએ અને જે વાવેલા વૃક્ષો છે એને સંભાળ પણ રાખી. જોઈ તેથી કરી ભવિષ્યમાં આપણે જ આપણેે પેઢી દર પેઢી દર આગળ કામ આવશે.
હા એ વાત તો છે અને આજના યુગમાં તો સરકાર પણ કેટલું આમાં ઉપયોગી બને છે. સરકાર પણ ધારો કે હવે જુઓ ને તમે હમણાં જયારે પહેલો વરસાદ થાય ને એના પછી પછી સરકાર ફ્રી માં બધાને છોડ અને વૃક્ષ બધું આપે છે. જેનાથી લોકો એમના ખેતરોમાં પછી ઘર આગળ રી વૃક્ષો. છોડ વાવે અને થોડીક મને સુ કેવા પ્ર પ્રયા વાતાવરણમાં પ્રદુષણ ઓછું કરી શકાય એના માટેના પ્રયાસો કરતા હોય છે. જેનાથી હવે જો વાતાવરણમાં જેટલા વૃક્ષો વધારો આવે એનાથી વાતાવરણમાં ઊંચું તાપમાન જતું રહે છે પચાસ ડિગ્રીની બધું ઓછું થાય અને ત્રીસ ચાલીસ ડિગ્રી આજુબાજુ ઉનાળામાં પણ એટલે એ જગ્યા ઉપરમાં વૃક્ષો ખુબ જ મદદ કરે કરે છે. બરોબર ને?
હા, એ એ તો આજ તમારી સાચી જ છે ને એવું પણ થતું હોય છે. અને એ બધ કરવું જોઈએજ પર્યાવરણ આપડે જ બચાવશું ને તો ભવિષ્યમાં પણ આપડે જ સારું છે. કારણ કે અત્યારે જે બધી મોટી મોટી ફેક્ટરીને કારણે પ્રદુષણ થતું હોય છે એના કારણે વક્ષને બહુ અસર કરે છે. એ પણ આપણને થોડું ઓછું મળવાની જરૂર છે. પ્રદૂષણ ને બધું પણ.
હા, એ વાત તો જ સાચી જ છે. સારું તો ચલો.
ઓકે બાય.